તો
હા ભાઈ.
હા બોલો.
લીધું.
હા ભાઈ ખઈ લીધું બલો
ભણવાનું કેવું ચાલે?
બસ ચાલે યાર તમાર કેવુ ચાલે?
શોન્તી
બીજું કંઈ બોલા.
આપડ તોુરણવાડી સાઈબ જવાનું હ.
ના કોમકા તો હ નઈ અભી હાલ તો પઇ જઈએ પઇ જવા થાઈ તો દેખીએ.
એઉ ઈમ.
હા.
નક પછી આપણા જીએ બી આગળ.
ચંમ બી કે ક્યા ક્યા જવુ રેવા જ.
પસી રાધનપુર ચોકડી જવાનુ.
પણ કોમ તો હશે ક.
નઈ ફરવા માટે ખાલી.
એવુ હ.
હમ.
તો બ જતા બતાવે લેતા જોઈએ.
હ હા આપડ જો આપડ એકટીવા તો ધોવાય જીયુ હ. એને ખાલી સાફ કરી.
હમ.
પઈ ઘર સાઈડ જવાનુ.
બરોબર જઈએ હ.
હમ બરોબર.
આવો.
પસી આપડે હ ન.
હા.
બીએ ચોય જવાન જરૂર નહી.
આબુ જીએ આબુ હેડો. એઈ ક જ હવ હો આબુ બાબુ જી આઇ એ.
હારુ.
ચા જાઉહ?
થોડીવાર વાર લાગશે. બે તઈણ દાઢા થી અ પ
અ બે ત ના થાડા ક બાળું પડી એવું હ
મ ઈવું ઈમ
હા. ગાડી વાડી કર.
આજે માર્કેટમાં આગ લાગી તી.
છરી લલાચી ત રાગ.
પ્રાગીઘી
બછી રાી
હાલો.
આ
આપડે જવાનું છ ન પઈ શું કરશું?
તસ આવી જાઉ
મુ ચોકડી જાત
બળોબર.
સી જોવાનુ સ આપડ ખેરવા
ખેરોઉ કરવા.
કામ સ એટલે
એવુ હ.
હા.
બરોબર.
કેવુ ચાાલે કે?
ધંધા પોણી મજબૂત ચાલહ, અતારે તઈ અ તઈ ગાડીઓ મૂકીને આય ઈ પ ટનર મોટા મો તિ રાઈ ચલાવજે ડ્રાઈવર જુવો સ, બુકિંગ કરવાવાનો ડ્રાઈવર.
એવું હોય?
હમ.
આપડે તો કાર કાર વોશિંગ આટલા ચાલુ જ છે.
હા.
હમા ની કો એટલે વોંધો આવે એવો નહી
ગાડી વાડી અ હોય તો કેહજો ડ્રાઈવર બાઈવર જોઈતું હોય તો
હા હા
હું હા એવું ના હોય યાર કેહવુ પડે અબી હાલ અત્યારે નવરા જ બેહયા છીએ
એવું હ ઈમ
હમ
કરાઈ દઈએ ને યાર ચો ના પાડી
ચણા
બે દિવસમાં
બે દિવસ મનાય ચાલે
એમ
હાસ્તો જ ય આજે આજેમ કોન્ટેક પતાઈ આયા ના
એવું એમ
હા કોન્ટ્રાક્ટ પતાઈને આયા તો કરવુ તો પડે કે ના કરવું પડે ય
કરવું પડે ન
તો પછી ત ધંધા બંધા લઈ ને બેહ ઈયા
હારૂ
હા
તો આપણા દીસ જી બી પડી હો એને ક્યાં લઈ જવાનું?
રણુજા લઈ જીએ
રણુજા જાવ ઈમ
હોવ ચાર જણા હુ અ પંદર જણા આ આગળ અને સોળ જણા પા સોળ જણા પાસળ ને ચાર જણા ઉપર ને પંદર જણા અ અંદર.
તું ને નિમો બે જણા ચોકણ ગ્યા તા?
અમે અ પેલું એસેડ નો બાટલો આવે ને એને લેવા આવે લો, એ કે મા મરી જવું હ મુ કોય વાંધો નહી હું, હેલ્પ કરવા આવું થોડુંક ઘણું પુણ્ય મું એ કમાઈ લઉં ને યાર એસિડ બેસિડ નાખું ઉપર
અચ્છા વિકો વિકો ઘેર હતો?
એ તો નતો લયા ચો હતો, આછો હતો દે બાઈક પડ્યું હતુ ઉપર હતો એ દેખાયો નહી.
એવુ ઈમ?
હમ્મ.
આપડ વિકાનું તો કોય નહિ, નિમો
કોન નિમો?
નિમો ઘેર જ હતો પણ
હમ્મ.
તો કુલર સાફ કરતો હતો.
એ એસિડ મને આલતો હતો લ્યા કુલર મા.
હુઅ. એકલા
હમ્મ.
કાલે આવું કર્યું ખબર?
હમ
કિલિયાઈ જોવું અ પહચો નાખે ત્યાં.
પાઈ ત બેજ હજાર નાખવાજ છે.
હ, પછી બજારમાં જઈને પેલા ડાયરેક અમે બે જણા જયા આપડ ઠેટ માનવ આશ્રમ, અને પછી પાસા આયા.
ચમ માવા સમજપા.
અને પછી તોકા રમવા જયા પછી ઇને તી એક ચક્ર લાગ્યું, અને તેવીસો રૂપિયા જેવું મલે.
હા, તેવીસો?
હમ્મ.
હું વાત કરો!
હમ્મ.
ના લેવા તા?
પણ પૈસા ન એકળે એવા નતા તે પઈ પઈ જતા રહ્યા પને એમ જતા રહેતા.
એવું થયું?
હમ્મ.
ચીવ ચાજીએ તારે
એ તો એ રીતે જતા રહેતા પઈ થા એવા નતા એટલે આપ ડાયરેક્ટ પ્લે કરી નાખ
હા.
એટલે ડાયરેક્ટ જતા રે, એટલે કેવું એને રમતા ના આવડ્યું.
હા.
એના પર ખબર જ નથી પડતી, મેં કીધું ક આ લગાય આ, તો ના લગાયા.
બરોબર.
એમા ને એમાં જયા.
એ કથ રવડ તમારે પા તમા પૈસા મળે તો પાહા? હું ના ના. પ પ પચાસ રૂપિયા લેવા પચાસ રૂપિયા દેવાના હતા.
પચાર રૂપીયા લેવાના હતા એમ એતો નથી. ત્યાં હેલા. પછીથી ગયા હોય, જો અમે દ ત્યારે લસ્સી પીવા.
હા ભાઈ વા એટલા હમાં નતા લઈ ગયા બરોબર હ.
પછી ના્હતા જલે.
હા.
ફુવાર પછીને ક્યાં નોકરી જવું હોય. હ
હા.
તો પછી નોકરી મ કું રવાજે ખાઈ બહીને તું જજે.
બરોબર.
પછી એના અસ્તરેને ગેલ લઈને આવ્યો.
હમ.
ઘેર લઈને આવ્યો ને તે પછી એરો કે હું આવું તું બોરે તું ખાઈ બેન મળ તે ખાઈ બેન તો મળ્યું જ નહી એ નોકરી હોરી.
બરોબર.
નોકરી જે ભાઈ તું કે કાલ મળશે કે પોત્રીસ. રૂપિયા જેવું નુકસાન હ.
હ હબ આજશો નુકસન
હમ.
બરોબર.
કેટલા.
તે તયે હૂ કર્યું.
પછી કોઈ નહી પછી ઈથી ડાયરેક હું ઘેર જયો ને પસી ખાઈ ભાઈ ને રોડ ઉપર આયોને તો તને ફોન કર્યો તો તું હતો નહી
જોય હોય ને એમું ઘરે ના આવી ગય હોય.
હમ. પછી તું. નોકરી ગ તો એમ સવારે ભાઈ. હવાએ પહી નોકરી જેઈન પહી હું કરી
ગાડીઓ સાફ કરી બીજું હું કરી જા
ગાડી સાફ કરી એમ
ગાડી સાફ કરી, ગાડી ધોઈ, ગાડી મુકવા જયા પસી એકા થી ઊંજા રિટન રિટર્ન થી ઊંજાથી ખર્ચો તો આપ્યો તો પહી ડાયરેક્ટ આ શોરૂમમાં શોરૂમ માં ઈ આઈન અસી શો રુમમાં ઈ આયા પસી સીધા ઘેર આ ઘેર આઈ ગયા.
ઘેર આઈ ગયા એમ
હમ્મ.
પસી
પછી બીજું તા હું લે ભઇ ગયા એક નોકરી પઇ ધંધો અને એવું ચાલ્યા બીજું હું થાય ન હું થાય.
હા અને જય જ્યુ
એ તો ડેરીમાં જાય ને યાર.
નોઇ
હ.
ડેરી મા જાય.
પાં
એરું કોણ કરે ખબર હ.
હા.
હમ્મ
એલો તો ભઇ પેકિંગમાં
પેકિંગ કરે
પેકિંગ ને પ્રેરુ અ આ કેરટ ઉતારવાનું એવું
હમ્મ
હા
કેરેટ ઉતારવાનું બીજું કોઈ નહી
બસ બીજું કોઈ ના આવે અનદર
ગાડીઓ બાડી ઓ ખલાવાનું નહીં. ગાડીઓ ની ઠલાવાનુ ની
ના
હમ્મ હનઅ તું આપડે તોરણવાળી સાઈડ રહીએ ને
હા.
હા ઉભો રેજે હો હલો હાલો
હા.
કવ આપડો કઈ જગ્યા જવું તારે ભય
હા એટલે સીધે સીધા, હરે ને આપે લવણમાં લવણમાં મળીને જઈએ.
નેઆ એવું કરું એમ.
હા. ફડતો નહી જવાનું હ ખરી
અરે આપડો જુવાર રોટલી નાખીએ એટલે
હા.
ગાયને ખવડાવવાની હો
એમને ક્યા તો
હમ્મ
આ સાઈડ થી કરી એમ કહ છું હમણાં.
હા એ તો વાત
પર તું ફરી જાયગે કે કે એ સાયડ થી નહી જાઉ ના
એ સાઈડ થી જએ આપડો. એક્ટીવા સાફ કરી?
હા. બરાબર.
બરોબર.
હમ્મ બીજે દસાઈ જવું